લો ને, મજામાં?
હા, મજામાં. તું મજામાં છે?
હા, હું બી મજામાં. મે તને ફોન કર્યોતો, પાવાગઢ વિશે જાણવા માટે.
હા, હું પાવાગઢ જઈને આવી, બસ હમણાંજ.
હ, તે મને કીધું નઈ, તું ક્યારે જઈને આયી? તું એવી રીતે કેવી રીતે જઈને આયી?
હા, હું હમણાં બે દિવસ પહેલા જ પાવાગઢ ગઈતી.
હમ, સારું કેવાય. હવે તું મને કે ત્યાં સુ સુ હતું?
હા, તને ખબર કે પાવાગઢમાં, એ આપણા ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જ છે.
બરાબર, વાહ, ખુબજ સરસ વિષય છે. પાવાગઢ વિસે સાંભળ્યું છે, પણ બધુ જાણવું છે, તારા જોડે
હા, જો હું તને કહું. કે પાવાગઢમાં અ મહાકાળી માતાનું મંદિર છે, તેમ પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલુ એક ઐતિહાશીક અને એક ધાર્મિક સ્થળ છે, અહી આમ જોવા જઈએ તો એક વિશ શ્વ વિખ્યાત, અ મેં તને જેમ કીધું, મહાકાળી માતાનું મંદિર આવેલું છે.
હામ અને મેં સાંભળ્યું છે ત્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પણ જાય છે?
હા, સાચું સાંભળ્યું છે, કે ખાસ કરીને આમ નવરાત્રીના શમયમાં તો બહુ જ સંખ્યામાં ફક્ત દર્શન કરવા જાય છે, અને ઘણા લોકો તો પગપાળા ચઢીને અને ચાલી ને પણ મ મહાકાળી માતાના દર્શન કરવા માટે જાય છે.
હા, અમારા પરિવારમાંથી બી કોઈક ગયુતું. એટલે મેં તને પૂછ્યું, અરે! પાવાગ, પાવાગઢ નું નામ કેવી રીતે પડ્યું?
અ આમ એવું કહેવાય કે પાવા અને ગઢ એ સબ્દોથી તેનું નામ પડ્યું. આ એક ઊંચો પર્વત અને પ્રાચીન કિલ્લાવાળો વિસ્તાર છે.
હા, અને ત્યાં પહોંચવા માટે સુ સુવિધાઓ છે?
હા, એટલે ત્યાં આમ, તે એ પર્વત પર આવેલું મંદિર છે, એટલે આમ સીડીઓ તેમાં વધારે પ્રમાણમાં છે. પણ હ, હવે આમ, વડીલો વૃદ્ધો ચઢી ના સકે તેના માટે આમ જોવા જઈએ તો ઘણી સુવિધા છે, જેમ કે રોપ વે અને રોડ દ્વારા સરળતાથી જઈ સકાય. અને એવી ખાસી બસો અને એવા બધા જ વસ્તુઓ ઉપલબ્ધ છે.
બરાબર. સારું થયું તે કીધું કે, રોપ વે છે, હમણાં મારા આજુબાજુ વાળા પુછ તાતા કે પાવાગઢમાં રોપવે નથી, પણ મેં કીધું તું કે છ શાયદ રોપવે છે, એમ, તો સારું થયું, હવ એમને કહી દઈશ કે, હા, ત્યાં રોપવે છે, તો તમારે કોઈ ગયઢા, ગયઢા હોય તો એ લોકાને બી લઈ જઈ શકે.
હા, રોપવેે દ્વારા થોડી જ મિનિટોમાં આપણે ઉપર પહોંચી જઈએ, અને વૃદ્ધો અને બાળકો માટે તો બહુ અ જ સારું કહેવાય.
હા, ત્યાં ન કોઈ કોઈ લોકો પા ટ્રેકિંગ બી પસંદ કરતા હોય છે તો તે પાવા પ પગથિયા બી ચડે છે, કોક કોક તો કે, હા, અને કોઈની માનતા હોય તો બી એ લોકા પગથિયાં ચડવાનું વધારે
હા હા, સાચું. આમ ઘણા ભક્તો શ્રદ્ધા થી પણ પગથીયાં ચડીને જાય છે.
બરાબર, અને મહાકાળી માતાનું મંદિર નું સુ મહત્વ છે?
આ મહાકાળી માતા નું મંદિર નું એ મહત્વ છે, કે આ મંદિર એકાવન... તે પીઠો માનું એક માનવામાં આવે છે. તેથી તે ખૂબ જ ધાર્મિક અને મહત્વની ખુબ જ વધારે છે, તે એમાં મહત્વ
ઓહો એકાવન શક્તિ પી પીઠો માનવાનો છે. અને પાવાગઢ પાવાગઢનો ઇતિહાસ પણ રસપદ છેને!
હા પાવાગઢ નો ઇતિહાસ પણ રસપ્રદ છે, અહીંનો કિલ્લો અને ચાંપાનેર નો વિસ્તાર ખુબ જ પ્રાચીન છે. કે રાજાઓના સમયમાં અહીં મહત્વનું શાસનનું એક કેન્દ્ર કહેવામાં આવતું.
હા ચંપાનેર ચંપાવેર વિશે મેં તો કઈ નહી જાણ્યું તું એના વિશે કઈ કે છે?
ચાંપાનેર એ પાવાગઢ નું પુરાણ તત્વિક ઉદ્યાનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી છે. તહી કિલ્લાઓ મસ્જિદો મંદિરો, મહેલો, અને વાવો જોવા મળે છે.
હા બરાબર એટલે એક આ કેટલું સારું છે, કે એક જ સ્થળે ઇતિહાસ સંસ્કૃતિ અને આધ્યાત્મિક ના બધું જ એક સાથે જોવા મળે છે.
હા બધું એક જ સાથે જોવા મળે એટલા જ માટે લોકો વિદેશો થી પ્રવાસ કરવા પણ અહીં આવે છે.
બરાબર અને ત્યાંનું સૌંદર્ય સૌંદર્ય કુદરતી સૌંદર્ય કીપી કેવું છે?
અ અત્યંનું કુદરતી સૌંદર્ય પણ ખુબ જ મનોહક ચોમાસામાં આખો પર્વત હરિયાણા થી છવાઈ જાય વાદળો અને ઠંડી હવા પ્રવાસીઓને ખુબ જ આકર્ષે છે.
બરાબર પણ એવું બી કહેવામાં આવે છે, કે જયારે પાવાગઢમાં વરસાદ પડે બહુ જ વરસાદ પડે તો ત્યાં ઉપર જવાની બી મનાય છે.
હા કારણ કે ત્યાં દાદરા એવા આમ સિદ્ધમાં છે, કે એ વરસાદના કોઈનો પગ લગશે તો એ નીચે આવીને પડે એટલે એવા વરસાદમાં ત્યાં જવા નથી દેતા
બરાબર અને ત્યાં તો આપણે ઉપર જવું હોય પાવાગઢે તો ત્યાંથી તો આપણે કોઈ બસ કરવી બી હો બસ બી કરવી પડે છે, હેને
હા ત્યાં ઊંચું મંદિર છે, પર્વતો પરર એટલે આપડે ત્યાં કંઈકને કંઈક સાધનનો ઉપયોગ તો કરવો જ પડે અને ત્યાં ફોટોગ્રાફી માટે પણ સુંદર સ્થળ છે, જ
બરાબર અને ત્યાં ખાવા પીવાનું શું વ્યવસ્થા છે.
ત્યાં મંદિર ની આસપાસ ઘણી દુકાનો છે. ત્યાં ચા નાસ્તો, ભજીયા, મકાઈ, છાસ અને સ્થાનિક વાનગીઓ પણ મળે
અને ખરીદી માટે શું મળે
હ ખરીદી માટે તો માતાજીની મૂર્તિઓ ફોટા ચુંદડી કંકુ નારિયેળ પ્રસાદ અને આમ સ્મૃતિ ચિહ્નો મળે છે, અને તને ખબર છે. કે ત્યાં સૂર્યોદય અને સૂર્યાના સૂર્યાસ્ત ના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર લાગે ઉપરથી આપડણે જોઈએ ત્યારે
હા હવે હું બી જોઈશ ત્યારે હું એ બધું બી જોઈશ અને હું ત્યાં ફોટા પાડીશ અરે આ પ્રવાસ દરમિયાન આપણે શું કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.
હા જો તમે મહાકાળી મંદિરે જવાનું પ્રવાસ કરવાનું વિચારતા હોય તો તમે ત્યાં સ્વસ્ જાળવવી પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો. કચરો ન ફેંકવો અને મંદિરોના ના નિયમોનું પાલન કરવું કામ કે ત્યાં ઘણા મોટી પ્રમાણમાં ભક્તોની ભીડ હોય છે, તો જો આપણે નિયમોનું પાલન કરીએ તો વધુ સારું
બરાબર અને ત્યાં તો મેં સાંભળ્યું છે, કે ત્યાં કોઈને ઊભા નથી રેવા દેતા ફટફટ બધાને દર્શન કરીને બધાને નીચે ઉતારી દે છે.
હા કારણ કે ત્યા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, અને તે પર્વત પરની એક નાની જગ્યા છે, તો બધા જ ભક્તોને એક સાથે સમાવી ના શકાય એટલા માટે
બરાબર અને આ સારું બાબત છે, કે વૃદ્ધો માટે રોપવે રોપવે નો બી ઉપયોગ કર્યો છે, કે એ લોકોને સરળતા મળે
હા અને પીવાનું પાણી આરામદાયક ચપ્પલ અને જરૂરિયાત વસ્તુઓને તો સાચ થી જ રાખવી જોઈએ હા ત્યાં જઈએ તો
સાચી વાત બધું જ આપ આપણી જોડે હોય તો આપણને કોઈ તકલીફ ના પડે અને તને શું લાગે છે, પાવાગઢ જવાનો શ્રેષ્ઠ સમય કયો છે.
આમ જોવા જઈએ તો ચોમાસા પછી અને શિયાળાની હવામાન ખુબ જ આનંદદાયક હોય તો આપડણે તે સમયમાં વધારે જવું જોઈએ. કેમ કે નવરાત્રીરિયા દરમિયાન પણ વિશેષ માહોલ હોય છે, પરંતુ ભીડ વધુ હોય
બરાબર તું હમણાં પાવાગઢ જઈને આઈ તો ત્યાં શું શું જોયું? શું -શું કરીયું
હા હું પાવાગઢ ગઈ હતી મારા પરિવાર સાથે તો માતાજી ના દર્શન કર્યા ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ કર્યો માતાજી ના જે આંગણું હોય ત્યાં બેસ્યા શાંતિ નો અનુભવ થાય એવું બીજું તને જેમ કીધું કે સૂર્યોદય સૂર્યાસ્ત સારું આમ વ્યુ બી દેખ્યો બહુ સારું લાગે ત્યાં જઈએ તો
ત્યાં હવે આ બધું કીધું તો મને બી એવું થાય છે કે હું બી જવાની કોઈ યોજના બનાવું અને તારી વાતો સાંભળીને તો મને વધુ ઉત્સાહ થાય છે કે હું બી પાવાગઢ જઉં
હા જરૂર છેજ ત્યાંનો અનુભવ તો જીવનભર યાદ રહે એવો છે
હા ખરેખર પાવાગઢ માત્ર યાત્રાધામ જ નહી પરંતુ ઇતિહાસ પ્રાકૃતિક અને સાસ્કૃતિક અદભુત સોંગો પણ છે
હા સાચી વાત દરેક ગુજરાતીઓ એ જીના ઓછામાં ઓછો એક વખત પાવાગઢ ની મુલાકાત લેવી જ જોઈએ
હા ચોક્કસ સાચી વાત કીધી હું એ ગુજરાતી થઈને બી હું હજી સુધી પાવાગઢ નહી ગઈ હું બી હવે મારા પરિવાર સાથે સાથે મળીને હું પાવાગઢ જઈશ અને ત્યાં જે તે તે જે કીધું એ બધો જ હું જો એમા કડી ના મંદિરે દર્શન કરી સત્યા અને શાંતિ અનુભવીશ અને ગરબા અને અ મારાથી જો જવાશે તો હું નવરાત્રી માં બી જઈશ
આ નવરાત્ર્રીમાં ત્યાંનું આમ અલગ જ હોય છે અને અહી તને ખબર છે મહા માતા નું પ્રાચીન મંદિર આવેલું છે એટલે જ લોકો લાખો ભક્તો દર્શન કરવા જાય છે
હા અને તું ગઈ હતી ત્યારે કોઈ એવું તને કોઈ જોવા મળ્યું કે કોઈ માનતા માનીતી અને કોઈ ત્યાં આયુ કોય ને કેવી રીતે માનતા પૂરી કરતા હશે ત્યાં
હા ત્યાં એવું હોય કે લોકો ઊંધા પગથ દાદરા ચડે કે આમ દડવત પ્રણામ કરીને દાદરા ચડતા હોય કે આમ બધા દાદરે કંકુ ના સાથીયા કરીને ચડતા હોય એવી અલગ અલગ રીતે એમની માનતા માને છે. કારણ કે એ મંદિરે માનતા માનવાથી એ પૂર્ણ પણ થાય છે કેમ કે ત્યાં સાક્ષાત મહાકાળી માતા બિરાજમાન છે.
બરાબર હમણાં તો મેં ક્યાંક જોયું તું તો પાવાગઢ લોકો જયારે ચઢતા હતા ને એમાંથી એક જેને માનતા પૂરી કરવા માટે બકરીને બલી દેવાનું એમને એક લીધું તો માનતા તો ત્યાંના લોકો એ બકરી ઉપર લઈ જવા નહોતી દીધી
હા કારણ કે ત્યાં માતાજી ને એમ બલી માતાજી ને બલી ચડાવવું એવું માનવામાં આવે છે પણ ત્યાં એ મંદિરમાં એવું કંઈક છે કે ત્યાં નથી નથી લઈ જવા દેતા
હા ત્યાં ઉપર લઈ જાય અને કંઈક અનહોની થઈ ગઈ ને બધા ભાગમ દોડી કરવા માંડયા અને એ તો બહુ ઊંચું છે તો કંઈ થઈ ગયું તો
હા એજ એજ એક મોટું કારણ છે કે આવું કઈ કરવાથી બીજા જે ભક્તો હોય તેમને પણ તકલીફ પડે અને આ વસ્તુ આમ એક વખત જોવા જઈએ તો યોગ્ય પણ નથી કે કોઈ માસૂમ પ્રાણી નો જીવ આપીને બલી ચડાવવી
હા કોઈ બી કોઈ બી પ્રાણી ને આમ એની બલી ના ચડાવવી જોઈએ કે તમારું કામ પૂરું થઈ ગયું એટલે
હા અને પાવાગઢ આપણને આપણા સમૃદ્ધ વારસા પરંપરા અને સંસ્કૃતિ સાચવાની પ્રેરણા આપે છે. કે તેથી પાવાગઢ ગુજરાતના સૌથી પવિત્ર અને લોકપ્રિય યાત્રાધામો ન એક માનવામાં આવે છે.
હા આજે આજે ત આજે તારાથી પાવાગઢ વિશે ઘણી બધી માહિતી જાણવા મળી મને ખૂબ જ આનંદ આવ્યો
હા હવે તો જરૂરથી એક વખત પાવાગઢ મંદિર ની મુલાકાત લેજે
હા સાચુ ચોક્કસ હું મુલાકાત લઈશ
હા સારું સારું ચલો
હા આવજો